બોલો ધવલ ભાઈ અવાજ આવે છે મારો.?
પૂરો નથી આવતો તમારો અવાજ.
હવે આવે છે.?
ના તમે ફોન થોડોક નજીક રાખો યાર આમ શું કરો છો.?
હા પપ્પા હાલો.?
હેલો.?
મારો અવાજ આવે છે તમારા.?
ઓછો કેમ આવે છે તમારો અવાજ યાર.?
હવે આવશે રેડી.?
હેલો.?
હાલો. !
હા બોલો બોલો?
હવે આવ્યા અવાજ મારો તમારામાં?
હ હા આયો
બોલો બોલો શું કરો છો મજા?
કોઈ નહી બસ બેઠા છ અમે તમે કેમ છો મજામાં છો?
હો એકદમ મજામાં, વરસાદ બીજો છે?
હા વરસાદ બીજો તો થોડો થોડો છે કો ને
તો વરસાદ વિશે થોડી માહિતી આપો
હા મારે વરસાદ વરસાદ વિશે એવ માહિતી આપી છે, જેમ કે કાલે એવું દરિયામ થી ચકરી વાવાઝોડું ચડ્યું એટલે જેમ કે ફો લાખી રાઉન્ડ મારી ચકરી મારીને જેમ કે રાજસ સ્થાન માંથી આવતું તો રાજસ્થાન માંથી જે ગુજરાત ને અ અટક્યો અટક્યું એટલે જે અમુક ગુજરાત ના લોકો રહ્યા ને એ બઉ મરી ગયા. મરી ગયા એટલે એમના બધા જે મિત્રો હતા પછી એમનો જે માલ સામાન તો એ બધો વાવાઝોડામાં ઉડી ગયો ડટાઈ ગયો અને વરસાદમાં પલળી ગયો.
પલળી ગયો એટલે એનું બધું કાગળિયા હતા જે ડોક્યુમેન્ટ હતા એ બધુંય બધા થઈ ગયા રમણ ભમણ થઈ ગયા પછી જે એટલું બધું વાવાઝોડું આઇ ગયું, પછી જેમ કે હ પછી આપડા ગામમાં આયુ ગામમાં આઈને પછી જે બીજા વિસ્તારોમાં ગયુ. એમ અલગ અલગ વિસ્તારોમાં ગયું પછી જે વધુ પ્રમાણમાં નુકસાન કર્યું છે, નુકસાન કર્યું છે, એટલે કે વાત જ જવા દો કો ને એટલું બધું નુકસાન કરી નાખ્યું છે, પણ એટલુ સરકારને એટલું વળતર કે યોજના આલુ જોઈએ કે જેમ કે જે લોકોને નુકસાન થયું છે. એમને વળતર આપવી જોઈએ પૈસા આપવા જોઈએ. એમ અલગ અલગ એમને સરકારને કામ કરવું જોઈએ તમારુ શું કેવું છે.
સાચી વાત છે તમારી એકદમ તમે કીધો એ
હા
આમાં જે જેજે નુકસાન થયું છે ને જે વિવિધ જગ્યાએ એનો પૂરેપૂરો જોગવાઈ થાય ને એ પ્રમાણે સરકારને નિયમ કરવા પડે એનો ભારપાઈ કરવી જરૂરી છે એમ તો જ એને ફાયદો થાય ને ના કે નુકસાન હમ
તરફોન
મારા ફોન કોન જ છે.
તું થોડોક જોરથી બોલ અવાજ નથી આવતો રિઝેક્ટ થાય બીજું કોઈ નહી.
તમારી જે વાત છે ને એકદમ રાઈટ વાત છે. હા હવે આવ્યો અવાજ મારો?
હા પણ હજુ થોડો ઓસો અવાજે પણ ચાલશે કોઈ વાંધો નહી.
હા એમાં એવું કઉ છું, કે જમે તે કીધું કે નહી કે વરસાદના કારણે જે અલગ અલગ જગ્ ગ્યાએ નુકસાન થયા છે એની ભરપાઈ જે સરકારને પૂરેપૂરી કરવી જરૂરી છે, કા ન કરે તો એ પોતે વ્ય ક્તિ નુકસાન જ આવે ને બધી રીતે પસેજો એની યોજના ગાઢવી. એમ
હા બોલો બોલો બીજું કાંક માહિતી આપો
આ બીજું માહિતી આ તમે કહો મને
હ મારે એટલું કેવું છે, જેમ કે વરસાદ થયો પણ એટલું બિલકુલ સારું થયું જેમ કે જે વિસ્તારમાં પાણી નથી પાણીમાં બિલકુલ પાણી આઈ ગયું પાણી આઈને પછી જેમ કે પીવાનું પાણીનો ઉપયોગ કરી નાખ્યો, પછી ખેતરોમાં ઉપયોગ કરી નાખ્યો, જેમ કે અમારા મગફળીમાં સારું વાતાવરણ આવ્યું. અને સારું ભરપાઈ કરી અને જે સારો વિકાસ થઈ ગયો મગફળીનો. જેમ કે મગફળી મગફળી ની અંદર જે વરસાદ નુ પાણી અડ્યું એટલે જે જમીનનો વિકાસ હતો એ બિલકુલ પોચો થઈ ગયો જે નીચે મગફળીનો જે અંદર વિકાસ બેસતો હતો વધુ પ્રોત્સાહન એમને પણ મળી ગયું કે જેમ કે. વધુ પ્રમાણમાં ફોફા બેસી શકે અને ઉપરલો જે ઘાસચારો છે. પણ એમને વધુ ભરપાઈ કરી શકે એમ અલગ અલગ રીતે પ્રોત્સાહન મળી ગયું હા.
અમારે પણ એવું જ થયું છે તમે જે કીધું અમારે પણ. મગફળી વાવાની હતી જ પછી મગ મગફળી વાવવા માટે અમે ટેક્ટર લાવ્યું હતું ખેડાવતા હતા અને ખેડાવતા હતા અને વરસાદ ચાલુ. થઈ ગયો ને તેડાએ ગયો એટલે હવે. ફળી હાલ નહીં વાવરાય એટલે થોડુંક હજી લેટ કરવું પડશે. ત્યારે અમારે ઈ પ્રોસેસ થાય એમ.
બરોબર.
હા ન કે અમારે એ દિવસેથી વવરાઈ જોત ને સારું રત. જો વરસાદ આવી જોત એને પૂરેપૂરું પાણી મળી જોત.
હા તમે થોડાક જોર થી બોલો ને યાર કેમ ઓમ કરો છો.
એકદમ જોરથી બોલો છે મારો અવાજ તમારામાં આવતો જ હશે કમ્પ્લીટ.
પણ એ કઈક પ્રોબ્લેમ થઈ હે કે અવાજ બિલકુલ એકદમ ઓછો આવે છે એ.
એવું છે હવે આવતો હશે ને રેડી તો મારો અવાજ.
હા હવે થોડો થોડો આવયો વધારે.
બીજું કહો બીજી મને માહિતી આપો તમે.
હા મારે માહિતી આપી છે જેમ કે તમે નોકરી કરો છો તો એમ. જિંદગી ભર નીકરી ના કરાય જેમ કે અલગ અલગ જે સમય મળે સમય મર્યાદા પ્રમાણે આપડણે બહાર નીકળવું જોઈએ ફરવા નીકળવું જોઈએ જેમ કે હાલ. વરસાદી વાતાવરણ છે ચોમાસાનું વાતાવરણ આવી ગયું છે આપણા દેશમાં.
હા એટલે તમે એજ કેવા માંગો છો ને. કે ગિરનાર કાઠિયાવાડ બાજુ જતા આવીએ.
હા બિલકુલ વાત સાચી કઈ.
એ ઈ તમારી રાઈટ વાત. છે આપણે જતા આવીએ ચલો કરીએ પ્લાનિંગ તમારું શું કેવું છે આમાં.
હા મારું એટલું કેવું છે જેમ કે દ્વારકા બાજુ જઈએ તો પણ વધુ સારી મજા આવે. પછી દ્વારકા સોમનાથ છે પછી ગિરનાર છે. પછી દીવ દમણ છે એમ અલગ અલગ ઘણા બધા. જોવાલાયક સ્થળો છે પણ ત્યાં જઈએ ને. એકદમ એમ દરિયા વાળું વાતાવરણ આવતું હોય છે દરિયાઈ વાળું. જેમ કે દરિયા કિનારે ફરતા હોય પછી સારી મજા લેતા હોય પછી સારી એવી લહેરો આવતી હોય. પવનો ઠંડા ઠંડા આવતા હોય પછી નાહવાની મજા આવે બિલકુલ. જેમ અસલ આશ્રમ. બસ રોકાઈએ ત્યાં બસ ફ્રેશ થઈ ને બસ સારા એવા દર્શન કરવા જઈએ. એમ અલગ અલગ બિલકુલ મજા આઈ જતી હોય છે તમારું શું કેવું છે ત્યાં.
તમે કીધું એ એકદમ રાઈટ વાત છે તમારી બધી જ કેવી. પણ એ હાલના. પ્રમાણે જે વરસાદના પ્રમાણે તો તમે આપણે ત્યાં જઈએ ફરવા તો ગરમીનો અહેસાસ નથી થતો. થાય સારું એવું ઠંડક વાતાવરણ હોય તો ફરવાની મજા આવે ફોટા પાડવાની મજા. અલગ અલગ મજા આવતી હોય છે. તમારી રાઈટ વાત છે આપણે જઈએ પ્લાનિંગ કરીએ. આપણે કેટલા જણા જઈશું.
હા બસ આપણે છ સાત જણા જઈએ તો આપણે ખુબ ખુબ થઇ ગયા.
હા તો તમે પ્લાનિંગ કરો જે આપણે. મેન પ્લાનિંગ નો જે મોનિટર હોય તમને કરીએ.
પણ વાત તો. હા તમે વાત સાચી કરી જેમ કે હું થોડુંક વધુ આયોજન કરું. તો પણ થોડીક મજા આવેને જો તમે બધા પહેલે થી મને જે. પૈસા આપી દો તો મને બિલકુલ આયોજન કરવાને. અને જે ગાડીનું ભાડું કરવાની મન બિલકુલ મજા આઈ જાય જેમ કે જે.
પણ હા તમારી રાઈટ વાત છે, પણ તમે પેલા પ્લાનિંગ કરો ક્યાં ક્યાં જવાનું છે, કઈ જગ્યા રોકાવાનું છે, કેટલું ભાડું થાય, કેટલું રોકાવાનું થાય કેટલી જગ્યાએ ફરવાનું થાય, હા તે તમે અમને પ્લાનિંગ કરીને કહો છો. અમે તો મને આગળ પ્રોસેસ કરાવી એમ પૈસા આપી દઈએ. તો ડાયરેક્ટ તો શું આપવા
હા તમારી પણ મને બિલકુલ એકદમ સાચી વાત કરી કે જેમ કે કોઈ વાંધો નહી હું ત્રણ ચાર જણા ગાડી વાળા પૂસી તો લઉ. કે તેમને શું ફાડું લેશે પસ કે આ જગ્યા જવાનું છે જેમ કે પેલું જશું દ્વારકા. દ્વારકા જઈને જશુ પછી ત્યાં ત્રણ ચાર ગોમ ફરવાના છે બેટ દ્વારકા છે પછી નાગેશ્વર મહાદેવ નું મંદિર છે મોટી મૂર્તિ છે પછી ગોપી તળાવ છે પછી રુકમણી મંદિર છે. પછી હા શિવરાજપુર બીચ છે. એમ અલગ અલગ જાત્રા છ સાત જેવી જગ્યા ફરવા લાયક છે. ત્યાં જશું પછી અ જે પછી ત્યાં ગયા શું કહેવાય દ્વારકા થી નીકળી ગઈએ તો પછી જઈશું. સોમનાથ છે પછી દીવ છે. હા સોમનાથ માં સારી સારી જગ્યા છે, પછી વેરાવળ છે, પછી ત્યાં દરિયા કિનારો છે. પછી દીવ માં આવેલો છે દરિયા કિનારો. દીવ માં જઈ એ તો ઓમ ગોવા જેવી ફિલિંગ આવે જેવી આવે ગોવા જેવી.
એકદમ રાઈટ વાત છે મારી.
હા ગોવા જેવી ફિલિંગ આવે ત્યાં પછી. ટૂંકા ટૂંકા કપડાં પહેરેલા હોય છે. પછી અલગ અલગ જે મંદિરો આવેલા છે મંદિર ના ત્યાં દર્શન થઇ જાય પછી બીચ ઉપર નાહવાની મજા આઈ જાય. પછી જે હા ત્યાં અમુક અમુક વસ્તુ પણ ત્યાં આવેલી છે. ત્યાં પણ જઈશું તો કઈ વાંધો નહી આવે. જેમ કે ત્યાં બધું એ એક રાઉન્ડ માં બધું ફરી લઈ લઈએ.
હા તમારી એકદમ રાઈટ વાત પછી.
હા પછી તો આપણે કોને આઈએ તો ગિરનાર બાજુ જોઈએ. સોમનાથ વાળો રૂટ પટી ગયો તો પસી આઈએ તો ગિરનાર બાજુ આઈએ. ગિરનાર બાજુ માં એ પછી રાતે આવીઈ ગઈએ તો પછી ત્યાં સર ફરવાની મજા આવે એવું છે પછી સારું. આશ્રમ લઈ લઈએ તો પછી ત્યાં ધર્મશાળામાં રોકાવું હોય તો પણ રોકાઈ શકીએ. ત્યાં મોટું મહાદેવ નું મંદિર આવેલું છે. પછી ત્યાં તે મહાદેવ નુ શિવલીંગ વાળા બિલ્ડિંગ ત્યાં પણ આવેલી છે. પછી આવેલું છે.
હ.
હા મોટો પર્વત છે. ગિરનારનો ગિરનારમાં ઉપર જે ફરવા જ હાલ ચોમાસાની અંદર બિલકુલ ફરવાની મજા આવે. જેમ કે ત્યાં આ પાણીના ઝરણા આવતા હોય પછી જે. પાછળ નું બેકગ્રાઉન્ડ હોય લીલૂછમ તેના ફોટા પાડવાની બિલકુલ મજા આવે. હોય પણ સીડીની અંદર ચડવાની મજા આવતી હોય. પછી જેમ કે અલગ દુકાનો આવતી હોય ત્યાં નાસ્તો કરવાની મજા આવતી હોય ત્યાં પાસ્તા છે એમ અલગ અલગ ખાઈએ તો બિલકુલ મજા આવતી હોય પછી જે નીચે જેઓ ગિરનારને ઉપર ચડીને નીચે આવીએે તો પછી ત્યાં ફરવાનું છે. એક તો નવકણનો કૂવો છે અડી કડીવાવ ને નવકણ કુવો એવું કહેવામાં આવે છે.
હા.
હા તે જોવા લાયક છે પછી જે હા. સુદામાનું જે કહેવામાં આવે છે ને એ બધું જોવા લાયક છે પછી અલગ અલગ પછી નરસિંહ મહેતાનુ ત્યાં જોવા લાયક છે પછી હા પછી ગરમ પાણીને ઠંડુ પાણી પણ ત્યાં ઈ જોવા ત્યાં મળે છે આપને એવી રીતે અલગ અલગ પણ ત્યાં પણ આ બધા ધોમ આવેલા છે પછી ત્યાંથી નીકળી જશું તો આવશું પોરબંદર બાજુ પોરબંદર માંથી ત્યાં ફરવા લાયકછે પછી તારા મંદિર છે પછી ભારત મંદિર છે તે એમ અલગ અલગ મંદિરો આવેલા છે જેમ કે ત્યાં બિલકુલ ફરવાની મજા આવે પછી પોરબંદરની અંદર જે ગાંધી બાપુ છે ને ગાંધી બાપુ જે નોટમાં આવેલા છે નોટમાં ફોટો એમનું જન્મ સ્થાન ત્યાં આવેલું છે જન્મ સ્થાન ત્યાં પછી ત્યાં એને શું કર્યું શું ના કર્યું પછી જે છકડો હતો છકડો ગોમ્યો આવ એ બધું એમને સાધન હતા ને એ ત્યાં બધા આવેલા છેપછી ત્યાં જોવાનું આવેલું છે પછી ત્યાં આઈએ તો પછી ત્યાં પછી કાગવડ આઈયે તો કાગવડ માં બિલકુલ મોટું ખોડિયારમાં નું મંદિર છે મંદિર છે પછી હા જે કેવાય ને વીરપુર જે વીરપુર ઓલ્યા સદારામ બાપુની એ સમાધિ ત્યાં લીધી તી હા જલારા જલારામ બાબા
હા સાચચી વાત હ
સદારામ નહી જલારામ બાપા જલારામ બાપા જલારામ નું બધું ત્યાં આવેલું છે
હા
એવે રીતે અલગ અલગ ફરવાની મજા આવે તમારું શું કેવું છે સદારામ વિશે કઈ ક્યોને
પછી તમારે એક રહી ગયું ચોટીલા રહી ગયું છેલ્લું
હા ચો